કેમ છો મજામાં
બસ બસ મજામાં તમે કેમ છો
બસ સરસ
તો ને બપોર પડી ને એટલી બધી ગરમી લાગે છે ખબરની આવે તો દિવસે દિવસે એટલી બધી ગરમી વધી છે ના પૂછ વાત આ તો પર્યાવરણમાં પ્રદુષણ એટલું બધું વધી ગયું છે ને હવે તો બહુ જ ગરમી વધી ગઈ છે બોલે
હા એટલે તમે હા પ્રદુષણમાં જોવા જશે જો કે હવા છે પાણી છે હવે પાણી બી તમના ગામડાઓમાં ખુબ જ અશુદ્ધ જોવા મળે છે અને તેનાથી લોકોને ઘણી બીમારીઓ બી થાય છે આ પ્રદૂષણના સમસ્યા વધી એટલે
દિવસ રાત પ્રદુષણની સમસ્યા તો વધતી જાય છે કેમ કેવું થય છે એક તો હવાનું પ્રદુષણ એટલું બધું પાણીનું ધરતીનું આકાશમાં રહેતા મસ્ત ઓક્સિજન બધી જગ્યાએ પ્રદુષણ પ્રદુષણ પ્રદૂષણ હવામાં બી તમે જોવા જાવ ને અત્યારે તો આપડ વિહિકલ ચલાવીએ ટુ વ્હીલર છે ફોર વ્હીલર છે એ બધાના ધુમાડા એટલા બધા ધુમાડા બહાર નીકળે છે કે એના કારણે હવા તો એટલી બધી પ્રદુષિત થઈ જાય છે ને આમ તો મોઢા પર રૂમાલ બાંધ્યા વગર કાં તો માસ્ક તો આપડે બહાર જ ના જઈ શકીએ.
હા એટલે આ તમારી વાત સાચી છે કારણ કે આટલા બધા શહેરમાં વહિકલ ચાલે એટલે એનું જે પ્રદુષણ થાય એનાથી આપણા શરીરમાં ફેફસાને બી ખૂબ નુકસાન કરે અને તમે હાલના પ્રમાણમાં જોશો તો નાની નાની ની ઉંમરે તમને હાર્ટ એટેક જોવા મલે છે એ તેનું મુખ્ય કારણ પ્રદુષણ જ છે.
સાચી વાત ચારે બાજુ પ્રદુષણ એટલું બધું વધી ગયું છે ને હો તો વસ્તી વધારો બી આપણું એટલું બધું થઈ ગયું છે અને વસ્તી વધારાના કારણે રોડો સરકાર અત્યારે બધા રોડ મોટા કરી રહી છે કાર કે બહુ જ ટ્રાફિક જામ થાય છે રોડ મોટા કરવા માટ આપણી સરકાર આજુબાજુના જે લીલા વૃક્ષો છે જે મોટા મોટા વૃક્ષો છે એ કાપી રહી છે એટલે કુદરતમાં તો આ વરસાદ તો ભગવાન જ વૃક્ષો ઓછા થઈ જાય તો વરસાદ બી ઓછો થશે ને ગરમી તો દિવસ રાત વધતી જશે એટલે બહુ મોટું ચિંતાનો પશ્ન બની ગયું છે.
કેમ કે પ્રદુષણ વધે છે આ ગરમી વધે છે તેનું મુખ્ય કારણ વૃક્ષોની સંખ્યા ઘટે એ જ છે કારણ કે વૃક્ષો આપણને ઓક્સિજન આપે અને આપણે એને જ કાપી દઈશું તો ઓક્સિજન દિવસે ને દિવસે ઘટતું જ જવાનું છે એટલે આગળ જઈને આ આપણને ખુબ જ ગંભીર સમસ્યા ઉદભવવાની છે.
આપણે જો આ પ્રદુષણ ઓછું કરવું હોય ને તો આપણા આપણા બાળકોને સ્કૂલમાં ભણતા બાળકોને કોલેજમાં ભણતા બધા છોકરાઓને દરેક એક વિદ્યાર્થીને એક એવો સંકલ્પ આપવો જોઈએ કે બેટા તારા જન્મ દિવસ પર તારી મમ્મીના કોઈ બી ઘરની વ્યક્તિના જન્મ દિવસ પર દરેક વ્યક્તિ વૃક્ષ વાવવું જોઈએ કાં તો બવડાવવું જોઈએ તો જ આ ધરતી પર ઓક્સિજનનુંપ્રમાણ જળવાઈ રહેશે ને તો લોકો કાર્બન ડાયોક્સાઇડ એટલું બધું વધી જશેને તો લોકો એમ જ બિચારા મૃત્યુ પામી જશે
હા નહી તમે જોશો એના લીધે હાટ ટેકને લોકોને અલગ અલગ જાતની બીમારી આ પ્રદુષણથી થાય છે અને આમ પ્રદુષણ શહેરમાં વધવા લાગ્યું છે એટલે આપણા દેશનું સરેઆરાસ આયુસ્ય બી ઘટી જાય છે આપણા ભારત દેશનું હમણાં શરીર સાયુસ્ય ખાલી અડસઠ વડા જ જ છે જે પહેલા પંચોતેર સિત્યોતેર વરષ હતુ
હમ સાચ વાત છે પેલાના જમાનામાં લોકો ઘણું લાંબુ જીવતા હતા પણ હવે તો કેવું થઈ ગયું છે લોકો પાસઠ સાહીઠ બહ બહુ તો સિત્તેર સિત્તેર વર્ષની ઉંમર થાય ને એ લોકો ગરડા થવા લાગે છે બધી બીમારીઓ થવા લાગે છે અને પછી એ લોકો અકાળે મૃત્યુ પામે છે. એ એ બી ઘણા બધા પ્રોબ્લેમ વધી ગયા છે કેમ કે ખોરાક બી બધા એવા થઈ ગયા કે શુદ્ધ નથી મળતા
હા બરોબર છે અને તમે બહારના દેશમાં જશો તો ત્યાં લોકોનું સરેરાશ આયુષ એસી પંચ્યાસી વર્ષ છે તેનું મુખ્ય કારણ છે ત્યાં વૃક્ષોની સંખ્યા વધારે છે ત્યાંક વૃક્ષો કાપવામાં આવતા નથી અને ત્યાં જે ધા વાવન વાહનો જે વપરાય છે તે મોસ્ટ ઓફ બધા ઇલેક્ટ્રિક હોય છે એટલે તેનાથી કઈ પ્રદુષણ થતું નથી
હમ ના ના સાચી વાત છે હોય તો આપડે બી દેશમાં ધીમે ધીમે ઇલેક્ટ્રિક નું ચાલુ કરી દેવું જોઈએ જેથી ધુમડાથી થતું પાણીનું પ્રદુષણ પછી પાણીમાં કેવું થાય છે કે બધા ફેક્ટરીઓનું કેમિકલ વાળું પાણી કચરો એ બધું છે ને નદીઓમાં તળાવોમાં બધા કંપની વાળા ફેક્ટરી વાળા ફેંકતા હોય છે તેથી પાણી બી એટલું ગંદું થતું હોય છે ને કે પાણી બી કેટલીક વાર તો પીવા લયક નથી હોતું.
અને આ પાણી જે ભાઈ તમે વાત કરી ફેક્ટરીઓ વાળા એ ખૂબ જ ગંભીર સમસ્યા છે કારણ કે જે નદીમાં જે પાણી એ ફેકતા હોય છે એ નદીનું પાણી ક્યાંક પીવા માટે વપરાતું હોય છે. એટલે એ પાણી એમાં મિક્સ મિક્સ થઈને લોકો પી એટલે એમને બીમારીઓ થવાની ચોક્કસ વાત જ છે એટલે એ રીતે લોકો ખુબ બીમાર પડતા હોય છે પીવાનું એમને શુદ્ધ પાણી જ મળતું નથી.
સાચી અત્યાર તો કેવું થયું છે કે બધા કચરો ગમે ત્યાં ફેંકી દે છે તમે જુઓ તો ગામની બહાર કચરાના તો એટલા મોટા મોટા ઢગલા થઈ ગયા હોય છેને તો કચરો તો નાશ પામવાની પણ હો હતો એટલી બધી વાાર લાગે છે ને ભરી ભરીને નાખવું કે એ બી એક નગરપાલિકાનો ટો પ્રશ્ન બની ગયો છે કેમ કે અવ દિવસે દિવસે પ્લાસ્ટિકનો વપરાશ ઓ છોકરાના બાજુ એટલું બધું વધી ગયું છે કે કેટલાક ઢોરો પ્રાણીઓ કચરાની થેલીમાં નાખેલો કચરો અંદર ખાવા માટે કેટલીક પ્લાસ્ટિક બી એ લોકો ખાઈ જત તા હોય પ્રાણીઓ બી કેટલી ખરાબ રીતે ખાઈને મૃત્યુ પામતા હોય છે.
હા એટલે મેઈન વસ્તુ એ છે કે પ્લાસ્ટિક એવી વસ્તુ છે જેનો નાશ થવાનો શક્ય નથી તેનો તમે નાશ કરવા જશો તો એ પ્રદુષણ વધારશે અને પ્લાસ્ટિક આપણા દિવસે દેશમાં દેશમાં એનું ઉત્પાદન વધતું જ જાય છે અને એ નાશ થઈ શકવાનો નથી. તમે એને જમીનમાં બી ડાટશો તો તે ત્યાંની જમીનને પ્રદુષણ વાળી જ કરશે. કારણ કે એવી વસ શું છે કે એ નાશ થશે જ નય એ પ્રદુષણ જ ફેલાવશે એટલે આપણા દેેશમાં બને એટલે પ્લાસ્ટિકનો ઉત્પાદન પહેલી વસ્તુ તો ઓછું કરવું જોઈએ. અને તેનો વપરાશ બંધ કરવો જોઈએ પ્લાસ્ટિકની થેલીના બદલે આપણે કાપડની થેલી બી એ ઓપ્શનમાં લઈ શકીએ છીએ.
હમ નહી નહી સાચી વાત છે હવે તો સ્કૂલોમાં બી મોટી મોટી સંસ્થાઓમાં શાળાઓમાં કોલેજોમાંથી પ્લાસ્ટિક ઉપર બેન્ડ લાગી ગયો છે અને દરેક વ્યક્તિને કાગળ અને કાપડની થેલીનો ઉપયોગ કરવા માટેનો આગ્રહ રાખો છો જેથી જલ્દી ડિસ્ટ્રોય બી થઈ શકે ફરીથી રિયુઝ બી થઈ શકે જયારે પ્લાસ્ટિક એક એવી વસ્તુ છે ને કે એનું રિયુઝ શક્ય જ નથી કેમકે નાશ નથી ફમતો આપડે એને સળગાવી નાખીએ તો બી એ નાશ નથી પામતી એટલે હું તો એવું જ કઉ છું હું તો મારી છોકરીને બી આજુબાજુની ફ્રેન્ડસ તાનાબી કાગળ અને કાપડની થેલી વાપરવાનો જ આગ્રહ કરું છું.
એટલે હા એટલે આમ જેમ જેમ આ કાપડની થેલીનો વાપરવાનો આપણા જીવનમાં યુઝ થતો જશે એમને પોલ્યુશન અને પર્યાવરણને ખુબજ ફાયદો જોવા મળશે કારણ કે પ્લાસ્ટિક જેમ જેમ યુઝ બંધ થશે તેમ પ્રદુષ તેમાં થોડો અસર પડવા લાગશે કેમ કે વધારે તો પ્લાસ્ટિક જ પ્રદુષણ ફેલાવતું હોય છે.
ના ના સાચી વાત છે અને હું તો હવે એ બી કઉ છું કે આપડે બને એટલું છે ને પાણીનું પ્રદુષણ બી ઓછું કરવું જો જેથી કેમિકલ વાળું પાણી દરેક વસ્તુનું કેમિકલ વાળી વસ્તુ અલગ જગ્યાએ સરકારે ફેંકવા માટેની વ્યવસ્થા કરવી જોઈએ જેથી પાણીમાં એ કચરો ભળે નહી અને બીજ આપડું બને એટલું વાહનો ઇલેક્ટ્રિક થાય અને વૃક્ષો બી એટલા બધા વાવીએ કે જો કદાચ ધુમાડાના કારણે પ્રદુષણ થતું હોય તો એ વૃક્ષોમાં ઓબ્ઝોર્વ થઈ જાય તો થોડું ઘણું પ્રદુષણ ઘટટુ તો વરસાદ બી વધે તો આપણે ગ્રીનરી બી વધે
હા એટલે તમારી વાત પતા હોય ઇલેક્ટ્રિક વાહનોનો ઉપ ઉપયોગ આપણે વધારીશું તો જ આપણના જીવનમાં ફાયદો થશે કારણ કે પ્રદુષણ વાળા વાહનો દિવસેને દિવસે એના વેચાવામાં અતિ વધારો થતો હોય છે કેમ કે કારણ કે ઇલેક્ટ્રિક વાહનો પર હજી લોકોને ભરોસો આવતો નથી. પેલા ઇલેક્ટ્રિક વાહનો પર એક બેગ કેસ થતા કે ફાટી જાય ગરમીના એટલે એવા બધા અંધવિશ્વાસથી લોકો હજી જલ્દી ઇલેક્ટ્રિક વાહનો ખરીદતા નથી તેના કારણે પેટ્રોલના વાહનોમાં વધારો થતો જાય છે એટલે આપણા દેશમાં બી પેટ્રોલના વાહનોની સંખ્યા ખુબ વધારે છે.
હમ નહી નહી સાચી વાત છે ના ધુમાડાના કારણે કેવું થયું છે ધરતી અને આકાશની વચ્ચે એક એવું લેયર બંધાઈ ગયું છે કે જેના કારણે સૂર્યપ્રકાશ નીચે તો આવી જાય છે પણ ઉપર જઈ શકતો નથી એટલે આટલું બધું વચ્ચેનું પ્રદુષણ સૂર્યપ્રકાશ જો ઉપર જશે તો જ એ વરસાદના વાતાવરણના વાદળોને બધું બનાવશે તો વરસાદ પરશે પણ હવે એ પ્રકાશ ત્યાંથી અટકી જાય છે એટલે આ લેયરમાં તોડવા માટે આપડે વધુમાં વધુ એટલા બધા વૃક્ષો વાવા પડશે ને તોજ આપડે સારું જીવન અને સ્વસ્થ તો જીવન જીવી શકીશું.
હા બરોબર છે અને આપણા દેશમાં આટલું બધું પ્રદુષણ છે એટલે જે આપણી ઉપર ઓઝન લેયરનું સ્તર હોય એ બી એમાં હવે થોડી ધીરે ધીરે તૂટવા લાગ્યું છે તેના લીધે હવે શું થશે કે સૂર્યપ્રકાશ ડાયરેક્ટ આપણા શરીર પર પડશે અને તે આપણે સહન નહીં કરી શકીએ એટલે ગરમી દિવસેને દિવસે ઓઝોન લેયરનું સ્તર પૂશે એમ ગરમી વધશે જ આપણા દેશમાં આગળના વર્ષોમાં અને તેનું મુખ્ય કારણ પ્રદુષણ જ છે એટલે આપણે જેમ બને એમ પ્રદૂષણ ઓછું કરવું જોઈએ.
ના ના હું તો એમ કહું છું હવે તો સરકારે બી થોડુંક વસ્તુ માટે કડક પગલા લેવા જોઈએ અને પ્લાસ્ટિક બંધ કરી દેવું જોઈએ અને જુના વાહનો હોય જે અતિશય ધુમાડા કરતા હોય વાહનો પર પણ પ્રતિબંધ લાવી દેવું જોઈએ અને બધી જગ્યાએ ઇલેક્ટ્રિક ત્યા ગેસથી ચાલતા સાધનો નો ઉપયોગ થાય ને એવું સરકારે કરવું જોઈએ જેથી પેટ્રોલનો બી બચત થાય ઈંધણની બી બચત થાય અને પ્રદુષણ બી હવાનું બહુ ઓછું થાય.
બરોબર છે હ તમારી વાત સાથે સેહમત છું કારણ કે આમાં જો સરકાર જ પગલાં લઈ લે તો પ્રજા પાડવાની નથી એટલે આ કામ તો સરકારને જ કરવું પડશે એ આગળ પગલાં લેશે આમાં કડક તો લોકો માનવાના છે નહીંતર તો જેમ ચાલે છે એમ જ ચાલતું રેવાનું છે.
હમ ના ના સાચી વાત છે સાચી વાત છે કેમ કે કેવું છે આપડા છોકરાઓને સારું જીવન આપવું હોય સ્વસ્થ જીવન આપવું હોય ને તો આપડે જ આપણે જ શરૂઆત આપડા ઘરેથી જ કરવી પડશે આપડે જ બધી જગ્યાએ કચરો ગમે ત્યાં ના ફેંકવો જોઈએ ઘરમાં પાણીનું બી ઓછું બગાડ કરવું જોઈએ. હવા સુધરે પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવો જોઈએ એ બધી શરૂઆત આપે આપ પરિવારથી જ કરવી જોઈએ નગરપાલિકા બી એમાં આપણને ઘણું બધું એ સાથ સહકાર આપે છે કે સુખો કચરો અલગ નાખો ભીનો કચરો અલગ નાખો એટલે એ બી આપડે ધ્યાન રાખવું જોઈએ.
એટલે આપણે સમજીને આપણે બીજાને સમજાવાના છે કારણ કે આપણે જે નહીં કરીએ તો બીજા આપણે કહી શકવાના નથી. એટલે આપણે જ આ પ્રદુષણની સમસ્યા ઓછી કરવા માટે આપણેે જ આ બધા પગલા લેવા પડશે.
ના ના સરસ સરસ તો મ આ પ્રદુષણ પર્યાવરણ ના પ્રદુષણ વિશે વાત કરી ખુબ જ આનંદ થયો ને ઘણું બધું જાણવા મળ્યું ફરી વાત કરીશું આવ જો
ચોક્કસ આવજો.